રહ્યો છો.
હલો.
મારો અવાજ આવી રહ્યો છે?
અ મારો અવાજ આવી રહ્યો છે?
મારો ખબર નહી.
ઓકે ઓકે હ
અચ્છા.
ઓકે તો સરારા વિશે વાત કરવાની છે આજે.
કઈ ખાસ વિચાર્યું નથી. તમે જણાવો?
વાત કરવા છે, તો હવે અત્યારે સૌથી વધારે સુરદર મવી સાંભળ્યું છે.
હું હવે ઓછા જોઉં છું.
પણ આજકાલ જે લોકો જોઈ રહ્યા છે જે લોકો નથી જોતા બધાના મોડા પર એક જ વાત છે કે ધરેન્દ્ર મુું બીસ આવ્યું છે બધા જોવું જોઈએ તો સાંભળ્યું તો વિશે કઈ.
ના કઈ સાંભળ્યું નથી તમે જણાવો.
થોડો ઘણો પેલો ભાગ જોયો?
ના.
ઓકે તો પછી લાઈક આ વિષય પર ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી અ મુવીઝની વાત નીકળી છે તો મુવીઝ ઓછા જોઓ છો રાઈટ?
હા.
એટલે કેમ?
કોઇ એવું કઈ ખાસ કારણ નથી પણ પહેલેથી જ હું એ વાતાવરણમાં. રહી છું ને કે ટીવી કે પછી મૂવી. અ જોતી જ નથી એમ. અને અમારા ઘરમાં પેલા એવું હતું. અતું કે ટીવી લાઈવા તા પણ પછી ભણવાને લઈને કે દસમાનું બોર્ડ આતે તો લાઇવા છે ત્યારથી એજ બોક્સમાં એજ હાલતમાં બંધ છે પણ ખોલ્યું નથી હજુ અમે
કેમ એવુ તે થોડી નવાઈ ની વાત છે.
હા અજુ પણ એજ હાલતમાં ટીવી પણ એજ હાલતમાં મુકેલું છે કે તમે રિમોટનું જો જોશો ને તો કાગળ પણ ઉખાડેલું નથી એટલે પપ્પાનું માનવું એમ કે છોકરાઓ ભણતા હોય ત્યારે આવા બધા અહ ટી વી જોવાનું કે એ બધું ઓછું રાખવાનું અને મારી મમ્મી ને કે પપ્પા ને બધાને બહુ જ રસ, ટી વી જોવાનો પહેલેથી જ, તો એના માટે મારા નાના એ ગિફ્ટ ટ કરેલું હવે અમે લાવ્યા છીએ પણ પછી એવું કીધું કે જો લગાઈશુંને ચાલુ કરીશું તો આ ભણશે નહી. કોઈ છોકરું ઘરમાં, તો પછી એમને કરવા નથી દીધું.
ઓકે. તો પણ ભણવાનું પતિ ગયું જયારે લાઈક બાર મું ધોરણ પત્યું કોલેજમાં આવ્યા ત્યાર પછી
પછી કેવું કે બધા ટેવાઈ ગયેલા ફોન સાથે, તો પછી કોઈ એક પાછું કાઢવાનો કોઈ એવું પ્રશ્ન ઉઠાયો જ નહી કે ચલો હવે જોઈએ આ તે અને હવે જ્યારે વિચાર આવે છે કે ના ટી વી ઘરમાં હોઉ જ જોઈએને, આપડે પડ્યું છે તો વાપરીએ, તો હવે એવું લાગે છે હવે તો જૂનું થઈ ગયું છે ટી વી હવે નવું લેવાનું.
બરાબર છે. તો મનોરંજન માટે શું શેનો ઉપયોગ કરો છો તમે મોબાઈલમાં?
ફોનમાં યુટ્યુબ હોય છે, કા તો જીઓ હોટસ્ટાર.
બરાબર. એટલે મૂવી જોવાનું કોઈ જ નથી એવું બને ને?
હા અને બહાર પણ જવાની અમને પહેલેથી પરમિશન આપી જ નથી ઘરમાંથી મૂવી જોવા માટે, કારણ કે પહેલેથી એક કેહેવાય ને કે માનસિકતા બંધાઈ ગયેલી કે બહાર જઈને મૂવી જોવે ખરાબ આદત કેવાય એ ના કરવું જોઈએ.
બરાબર. તો થિયેટરમાં જોવાનો એક્સપિરિયન્સ નથી, એકેય મૂવી?
મેં મૂવી જોયા છે ને જે સ્કૂલ માંથી જોવા લઈ ગયા હોય.
અહ યાદ છે કયું છે?
મિશન મંગલ બેક વેન્ચર
ઓકે.
આ બધા હમણાં જે લેટેસ્ટ પડ્યું તું ને ગુજરાત
હા, હા, હા, ઓકે-ઓકે. છેલ્લું મૂવી લાલો જોયું તું બરાબર?
હા.
હા, કેવું લાગ્યું મુવી?
મુવી જોરદાર છે. અહ એવું લાગે કે જીવનમાં તમારી ગમે ત્યારે હાર માન ની જતા હોયને ત્યારે કઈક એવું તત્વ હોય છે કે જે તમને જીવનમાં પ્રેરણા આપે છે, અને જેને આસ્થા આ તો આસ્થાનો વિષય છે ભગવાનને તો ભગવાન હોય છે, જો તમે તમારા કર્મો સારા કરો તો ભગવાન તમારી જોડે છે, બાકી નથી.
ઓકે. તો તમે એવું કેમ માનો છો કે માણસ કર્મો સારા કરે તો જ ભગવાન એની સાથે હોય. ભગવાન તો ભેદભાવ નથી કરતો ને.
ભગવાનના ભેદભાવ નથી કરતા પણ વસ્તુ છે ને કે આપણે કહીએ છી કે ભગવાનના સાથે હોય છે મતલબ કે આપણે જો સારું કરીશું તો આપણને રિટર્નમાં સારું મળશે. આપણે કેમ કોઈનું ખોટું કરવું જ છે.
ના મારો પ્રશ્ન એવો છે કે જેવું તે કીધું કે આપડે સારું કરીએ તો ભગવાન આપણી જોડે હોય, ના કરીએ તો આપણી જોડે ના હોય. તો જે વ્યક્તિ સારું નથી કર રહ્યો તો એની પાસે ભગવાન નથી.
ભગવાન સાથે જ એના કામમાં સહકાર તો નહીં જ આપે.
ના સહ સહકારની વાત નથી, સહકાર તો ચોક્કસથી કોઈ પણ આપે. બરાબર. તો ભગવાન બધા નથી એવું કહી શકાય ને? તેનો મતલબ એવો થયો ને કે ભગવાન બધાના નથી, ભગવાન ખાલી એના જ છે કે જે સારું કરે છે. હે.
હા.
તો બાકીના વ્યક્તિનું શું?
બાકીના વ્યક્તિ એ પણ સારું કરવું જોઈએ.
સારું કરવું જોઈએ ચલો એ વસ્તુ બરાબર છે, પણ માની લો કે અહ કોઈ વ્યક્તિ સારું અહ કરી નથી રહ્યો એક સમયે પણ એને સાચા માર્ગ પર લાવવાનું કામ એ કોનું છે? તો ભગવાન ના કરી શકે?
ઈ વાત સાચી છે. એ વિચારવા જેવું છે પાછું.
હમ્મ, બરાબર છે.
તમે શું માનો છો આ વિષય પર? તમે તમારું મંતવ્ય કહો.
હું તો એમ જ માનું છું કે ભગવાન બધા ના છે જે સારા કામ કરે છે એના છે અને ખરાબ કામ પ કરે છે એનાય પણ છે. પણ જે માણસ ખરાબ કામ કરી રહ્યો છે એને પોતાના કર્મ નું ફળ મળી જ રહ્યું છે સાથે સાથે. અને ભગવાન એને સંપૂર્ણપણે અપનાવશે ક્યારે કે જાર આના કર્મોનો હિસાબ તો હશે અને સારા કર્મો વધારે હશે ખરાબ કર્મો કરતા. અથવા એનું પ્રાશ્ચિત એને કર્યું હશે.
બરાબર.
કારણ કે પ્રાયશિતમાં મારું અ અંગત વ્યક્તિગત રીતે એવું માનવું છે કે કોઈ વ્યક્તિ માની લો કે આખી જિંદગી ખરાબ કામ કરે છે તોને સારા કામ કરવા માટે બીજી આખી જિંદગીની જરૂર નહીં પડે એને જો દિ લ થી ખરેખર પ્રાયશિત થશે કે એ જે કામ કર્યું હતું ખરાબ કર્યું હતું પણ હવે આગળથી નથી કરવું. કારણ કે મેં એક વાર વાંચી હતી વાલ્મીકીની, ખબર છે તમને?
હા થોડી ઘણી થોડી ઘણી એમ યાદ છે કે વાલ્મી ખરાબ કેને લૂંટેરા હતા. બધારી હત્યા કરતા હતા.
હા.
પછી આગળ થોડું આમ યાદ છે પણ લાઈક મેં અત્યારે પ્લેન આમ ઈઝીલી નહી કરી શકું એના કરતાં બેટર છે તમે જ જણાવી લો.
એકચુલી એનું નામ માન્યર લૂંટારો હતું. હા એ જંગલમાં શીખ કરીને પોતાનું કામ ચલાવતો હતો પછી એક દિવસ એને એક સાધુ મળ્યા અને સાધુ સાથે સાધુને લૂટવા જઈ રહ્યો હતો હવે સાધુને લૂટવા જતો તો એની અ એ પહેલા સાધુ સાથે એને થોડી વાત કરી અને વાત કરતા કરતા સાધુ એને એક પ્રશ્ન પૂછ્યો કે જે પ્રશ્ન એને બવ અ ધીનો પહેલી વાર સાંભળવા મળ્યો હતો. સાધુ એ એને પૂછ્યું કે તું મને લૂંટી લઈશ મારા પૈસા લઈ જઈશ તું મારી જોડ જે પણ છે એ લઈ જઈશ તો તું કોને આપીશ તો એને કીધું કે હું મારા પરિવારને આપીશ. મારા પપ્પા છે, મા મારી મારી પત્ની છે, મારી મમ્મી છે હું બધાને આપીશ. તો સાધુ એને એવો પ્રશ્ન કર્યો કે જો તું મારી જોડથી જે ધન લઈ જઈશ તો એ લોકોને આપીશ તો આ અ ધનનો પોફીટ આવશે. હવે તું મને લૂટી રહ્યો છે એ ખરાબ કામ છે એ તારું પાપ થઈ રહ્યું છે. તો એ તારા પાપ ના ભાગીદાર કોણ થશે? તું મને ખબર એવું જણાવી દે તારા ઘરવાળાને પૂછ કે એનો ભાગીદાર એ લોકો બનશે તો એને નવાય લાગે કે જો પૈસા ઘરવાળા લેતા હોય તો પાપ પણ ચોક્કસી લશે જ ને. એનો તો સંપૂર્ણપણે વિશ્વાસ હતો. તો એ ઘરે ગયો પૂછવા માટે. તો ઘરે જનાને પૂછ્યું બધાને પોતાની સગી માંને પૂછ્યું પોતાના સગા બાપ ને પૂછ્યું, એની અર્ધાંગી પૂછ્યું. પણ બધાનો એક જ જવાબ હતો કે જીવન ગુજારવા માટે તમે ધન લાવો છો એમાં તો મારો ભાગ છે. પણ તમે વ્યક્તિગત રીતે જે કર્મ કરી રહ્યા છો એમાં મારો કોઈ ભાગ બનતો નથી જો તમે ખરાબ કામ કરી રહ્યા છ છે તો એના સંપૂર્ણપને હકદાર તમે પોતે છો અમે નહી.
બરાબર. અને પછી એને પ્રાયશચિત થયું.
એ વસ્તુ જાણી એટલે એને એવું થયું કે માણસ છે એ માણસ ના કર્મો જ એને અ એને જીવનમાં કહી શકાયને કે અ એને આગળની દિશા નક્કી કરે છે એના કર્મો જ. એ સારા કર્મો કરશે તો વ્યક્તિગત રીતે જ એનો જ ફાયદો છે. કારણ કે ખોટા કામમાં કોઈ એનું ભાગીદારનું નથી.
એ તો છે. આપણા કર્મો એ આપણું જે આપણે સાથે જે કર જયારે આપણે મરીશું. આપણા કર્મ છે બીજું વસ્તુ આપણી સાથે આવવાનું છે ન.
સાચી વાત છે.
અને જો કોઈનું સારું કર્યું હશે તો. ને ચાર માણસો સારા કેહેશે બાકી તો એવું જ કેહેશે કે સારું થયું એ તો ખરા હતો ગતોર હતો.
ના ના એ તો છે જ એટલે મારું લક ટૂંકમાં માનવું એવું છે કે માણસોએ ખરાબ કામ કરવું તો ના જ જોઈએ કોઈ પણ સંજોગોમાં ટાળવું જોઈએ અને બીજાને પણ કેવું અટકાવવા જોઈએ પણ જો ભૂલથી થયું હોય કે જાણીજોને પણ કર્યું હોય. પણ જે તે સમયે એને જો પ્રાયશ્િત થાય કે મારા કર્મો ખોટા હતા અને મારે હ સાચી દિશામાં આગળ વધવું છે અને મનથી જો પ્રાયશ્ચિત કરે તો ભગવાન એને માફ કરી દેશે. જેવી રીતે તમે તમારા. અ જૈ જૈની જંબ એક વસ્તુ શું છે કે મિચ્છામી દુક્કડમ બરાબર. મિછામી દુકક્ડમમાં કેવું છે કે માણસો કદાચ માફ કરી કરી શકે ના કરી શકે પણ ભગવાનના કેસમાં હું એવું ચોક્કસપણે માનું છું કે એ કોઈ પણ વ્યક્તિને માફ કરી દે જો દિલથી પ્રાયશિત થાય તો.
સાચી વાત છે સો ટકા સાચી વાત છે કઈ નહી આભાર તમને મળીએ